હલો.
હલો.
હલો.
હા હેલો.
હા કેમ છો?
બસ મજામાં.
હલો હા હું પણ મ જામા છું બસ કઈ નઈ આ હા હું પણ મજામાં. હા છે. અવાજ આવે છે ને મારો? હા નઈ થઈ ગયા પણ અમારે ત્યાં તો જો ને હવે ઉનાળો હતો ને તો પાણી નું થોડું ટાઈમટેબલ ફિક્સ કરી દીધું એટલે વેલી સવારે થોડું અગિયાર વાગ્યા સુધી આવે તો ફટાફટ કામ પટાઈ દેવ મેં પણ. આજ કલ પાણીની સમસ્યા ઘણી જ વધી રહી છે.
હા હ અમારે ત્યાં બી એમ પાણી બ બજ ચાલતું છે ક કહે ન કઈને કઈ પ્રોબ્લેમ ચાલ્યા જ કરે.
હમ્મ સાચી વાત છે મતલબ મારે ત્યાં પણ હવે ટાઈમટેબલ નક્કી કરી દીધું છે સવારે અગિયાર વાગ્યા સુધી આવશે પછીથી પૂરા સાંજે આપશે સાત વાગ્યા પછી. તા છે ને પાણીની બહુ અછત. થઈ ગઈ છે આપણે પાણી બચાવવાનું. અ જ બધા જ માણસોની આપણી જવાબદારી છે.
સાચી વાત એ તો અમારે ભી એ જ પ્રોબ્લેમ કે ભઇ બે ટાઈમ પાણી છોડે એમ આખા વરસ માં નહી થાય પણ ગર ના ભઇ થાય કે બે પર ખરી બસ પાણી મળડે
હમ બરાબર છે આપણેે છે ને પાણી બચાવવું જોઈએ જો પાણી વગર છે ને જીવન શક્ય જ નથી તેથી આપણેે પણ છે ને પાણી નો બગાડ નહીં કરવો જોઈએ જેમ કે આપડણે કપડા કે વાસન ધોઈએ ને તો જરૂર મુજબ જ પાણી વાપરવું જોઈએ દાંત સા સાફ કરતી વખતે પણ છે ને અમુક લોકો નળ ખુલ્લા રાખી દે છે તો આવું બધું નહી કરવું જોઈએ
સાચચી વાત કે પાણી વગર તો જીવન ર જ છે કેમ કે બધી વસ્તુ માં પાણી જોય હવામાન ખોરાકમાં
તમારો અવાજ થોડો કપાતો છે.
એમ કે પાણી વગર તો જીવન અધુર જ છે બધી વસ્તુમાં પાણી જો વે જ આપણને
હા સાચી વાત છે.
તમને અવાજ આવતા
ગણી હા હણા ગ પેલા બંધ થોડી કપાતી હતી.
હા મે તીધું પૂછી લો એક વાર
હા એજ અને તમને ખબર ઘણી જગ્યા. તો મેં આવું પણ જોયું છે કે લોકો છે ને પોતાની કાર છે છે બધું ધોવા માટે છે ને પાણી નો બગાડ કરતા હોય પાઈપની પાઈપ લગાડીને લોકો હાલકા ધોતા હોય તો એવું ના કરવું જોઈએ તેના બદલે લોકોને ડોલ લઈન અથવા કાપડ નો ઉપયોગ કરવો જોઈએ.
હા એ તો છે ભાઈ રોજ ન કામ છે ભાઈ તો કેવુંાઈ ગાડી ઠીક છે ગાડીમાં તો આટલું કઈ પાણી જુવે બી નહી એક કપડો ગીલો કપડો ફેરો તો એ બી પાણીની બચત થઈ જાય.
હા એજ તો આ લોકો તો હું જોઉં છું અમારે ત્યાં પણ પાઇપ ખુલા છોડીને પાઇપ થી ગાડીને તા હોય છે આવું નઈ કરવું જોઈએ અને છે ને હું તો અમારા બાળકોને પણ છે ને પાણી નુ મહત્વ છે ને સમજાવતી જોઉં છું. તેથી એ લોકો એ લોકોને પણ જવાબ દારી લાગે કે પાણીનો બગાડ ના કરવો જોઈએ ખુલ્લા ડર ના છોડવા જોઈએ ગમે ત્યાં
હમ એ તો છે ભાઈ
હમ અને અ હવે તો વરસાદ ચાલુ થઇ જવાનો અચ્છા એટલે થોડી પાણી ની સમસ્યા ઓછી થઈ જશે અ એટલે આપણે છે ને વરસાદ પાણી પણ સંગ્રહ કરવા કરવાની જે પદ્ધતિ છે ને એનો ઉપયોગ કરવો જોઈએ
હમ ભલે સાચી વાત છે
હમ
અમારે તો બે બેટાં અમારે તો કયો ને ઘરમાં બે પેલા ગયા વખતે એક ટાંકી બેસાડી લે આ વખતે એક હજુ ટાંકી બેસાડી દીધી કેમ કે પછી વેકેશન વાળું હોય એટલે મેહમાનનું અવાનું જવાનું ભી થાય પછી ભઈ ઘરવાળા ને તો કહી શકે મેં મહેમાન લોકોને તો નહી કહી શકે ને કે ભાઈ તમે પાણી આવી રીતે વાપરો
એ સમ ઉનાળાના વેકેશન ઘરે આપ મહેમાન આવતા હોય એ સમય જ પાણી ન આવી ક થાય એટલે કેવું ખરાબ લાગે પછી આપણને
તો પાણી એમ આપણે પાણી ને કદરની સમજીએ પણ જયારે નહી હોય ને ક્યારે ક્યારે તો એવું હોય કે ભાઈ આમ બે બે દિવસ પાણી નહી આવે ત્યાર તો બાપરે આમ હાલત ઉપર નીચે થઈ જાય કે ભાઈ સાંજે જીવનમાં પાણી નહી હોતા તો ભાઈ કઈ નહી હોત એમ
સાચું કીધું છે ને આપણે જો આપણેે આજે પાણી બચાવીશું તો આવનારી પેઢીને પણ પાણીની તંગી નો સામનો નહી કરવો પડશે નઈ
હમ એ તો છે
હા નઈ તો આપની આવનારી પેઢીને પાણીની ગંભીર સમસ્યાનો અ સામનો કરવો પડશે અ હમણાં આપે અગર પાણી સમજદારીથી ઉપયોગ નહી કરીએ તો
હમ
એટલે છે ને જેટલી જરૂરત હોય ને એટલું જ પાણી વાપરવું જોઈએ
કે કેટલામ આપણે લખેલું હોય ભઈ પાણી ની બચત કરો પાણી જોઈ એ મુજબ જ વાપરવાનું
એજ તો જો ને પાણી છે તો જીવન છે એવા બધા શ્લોગ કેટલા અ કેટલા બધા લખેલા હોય છે પર એ ખે પૂતા નહી દરેક વ્યક્તિને છે આની સમજદારી પૂર્વક ઉપયોગ પણ કરવો જોઈએ
કેટલા તો આમ કઈ ને ઓલું ગુજરાતીમાં બી એક કાવત છે ને ટીપે ટીપે સરોવર ભરાય
હા એજ તો આપડે એજ કહું કે પાણી બચાવવાનું અ મતલબ અ આપડ તમે કીધું ટીપે ટીપે તો પાણી બચાવવું જોઈએ જો આપણે પાણી બચાવીએ ને તો પીવાનું પાણી હોય ભલે ખેતી અને અ રોજિંદા જરૂરતો માટે પણ પૂરતું પાણી આપણને મળ્યું જાય પછી
હવે તો સ્કૂલના પ્રોજેક્ટમાં એ લોકોને આમ કેટલુંક સરસ રીતે લોકો સ્કૂલ વાળાી કેટલું સરસ આ પ્રોજેક્ટ વર્ક આપે કે ભાઈ પાણી નું પાણી કેવી રીતે બચત કરવા જોએ એટલું સરસ આમ છો બે વસ્તુ ની પછી આમ સમજે એ પાણીની શું
પ્રોજેક્ટ પણ બનાવે છે સાચું કીધું મારી છોકરીનો પણ સ્કૂલમાં પ્રોજેક્ટ હતો એ ફિલ્ટર કરે પાણી ન વાળો પ્રોજેક્ટ હતો તેને સરસ રીતે બનાવ્યો અને એને ખબર પણ પડી ને કે પાણી ન કદર કેમ થાય છે અને જો આપડે પાણી ન બગાડ ઓછો થશેને તો આ જે આપડી અ પસ
સાચી વાત કીધી
હ હલો
ઘણા ઘરોમાં તો તમે જોજો કે તમે ઘણા ઘરે જોજો કે આમ પાણી હમણાં જ અમારા ઉપર એવું જ થયું કે પાણી નો નળ ખરાબ થઈ ગયલો એ લોકો ને નિ કેટલા ચાર પાંચ મહિના સુધી પાણીના નળ એમને એમ ખરાબ એટલું પાણી નું બગાડ થયું એટલું ણી પણ એ માણસ ઘર વાળા ઘર નો માલિક એવો એમ નહ કે મેં આમ સરખું કરાવી દઉ નળ ને
એમાં પાણી ન કેટલો બગાડ થાય
તો મેં એજ કીધું એ લોકોને એટલું સમજાવતા કેતા પણ એ મકાન માલિક આવી ને એમ નહી કે મેં હું મતલબ ઘરનું કામ કરાવી દું એમ
અમુક લોકો હોય છે આટલા ના ફરવા એ લોકોનો નથી ફરક પડતો પણ એનાથી કેટલું નુકસાન થાય છે એ લોકો નથી જોતા તો પાણી ન તો નુકસાન થયો જ થયો બાકી એના અ ભીતોને પણ કેટલું નુકસાન થયું દરારો આવે શિલંગ આવે
હા અમે કંટાળી ગયા અમારા ઘર સુધ ને બધી કપડીઓ નીકળી નીકળવા લાગીને અમારા ઘરમાં બી પાણી નો ચાલુ થઈ ગયું ટીપો ટ કેવું ને એટલે એટલા હેરાન થતા ને અમે લોકો કે ભાઈ આમ ઘરમાં વડી લોકોય બિચારા ક્યારે ચાલતા ચાલતા પડી જાય તો
હા એ સાચું કીધું તમે આ બધી સમસ્યાઓ બહુ બધી થાય છે લોકો આને ગંભીરતાથી નથી લેતા કે અરે શું છે કઈ નહી કઈ નહી પણ એ પછી મોટી સમસ્યા ઉભી થઈ જાય છે હમ અમારે તમે ક એવી રીતે અમારે પણ સેકન્ડ ફ્લોર પર એક આટી ર છે એમના હોલમાં પાણી પડે છે એમને બધું પ્લમ્બરને બોલાવીને બધું ચેક કરાવ્યું એમના ઘર ન કઈક બગાડ નહી હતો એમના ઉપરના ફ્લોર નો પણ કઈ ખરાબ નહ હતું જે ફોર્થ ફ્લોર ના માણસ હતું ને એમનું એ કઈ લીકેજ હશે અંદરથી ભીતમાં તો એના તારને સેકન્ડ આ ના ઘરે ચોવીસો કલાક કે વરસાદમાં કેતા પાણી ટપકતું હોય ઘરમાં એવી રીતે એમને પાણી ટપક. હતો. પછી એ લોકો ઠીક જ નહીં. માને જ નહી બીજા માળ પર ચોથા માળ ન કતા આવવાનુંમ કને આ બહ હેરાન થયા પછી છેટે સોસાયટી મીટિંગ થઈ અને એમને કીધું પછ એમને પણ એમ બાથરૂમ ચેક કરાવડાવ્યો એમને ટાઇલ્સો લગાડી ને આખા બાથરૂમ માં એટલે એમને ખબર નહી પડી. પછી એ તોડાવી પછી સરખું કરાવ્યું બોલો આવું બધું પણ લોકો માનતા નથી કે મારા ઘર થી લીકેજ થાય છે.
હા સાચી વાત પણ્ છે. જ્ઞાનમાર્ગી ઘણા લોકો બચ એક એક આમ કઈ ને આમ મેં તો ઘણા ઘરે જોયા ચલો કઈ પણ જે ધરમ ધ્યાન કરે એ લોકો તો બિચારા આમ પાણી ન આમ જરા. એ નહી કરે વેસ્ટેજ નથી કરતા. એ લોકો
હા નથી કરતા સાચું કીધું મે તો અમુક ના ઘરે એ પણ જોય છે. કે ફિલ્ટર માંથી નીકળેલો જે વેસ્ટેજ પાણી હોય નેં
હા, હા અમે અમે પણ કરીએ ને અમે લોકોની અમારી ઘર ભી અમે લોકો એ પાણી ની વેસ્ટ છે. એ વાત. મ લોકો કે ભાઈ ત્યારે ટોયલેટ માં નાખવાનું હોય. કે તવા ઓમાં ભરી વાપરીએ અમે લોકોની પાણી
હા સારું છે. ને એ પાણી આમ તો બગડતું હોય એનું આપડે. ટોયલેટ માં કે આમ તેમ યુઝ કરી શકીએ.
હમ, અમારે તો વાસણ ધોતા ટાઈમ મળે તો પાણી એમ નહી કે ભાઈ બહુ આમ ફાસ્ટ પાણીમાં અમારે તો જે આમ નોર્મલ પાણીમાં જ પાણી વાસણ ધોવાના અમાંથી થોડુંક. ફાસ્ટ થઈ જાય એટલે મારે સાસુ અમને ખિજાય કે આટલું ફાસ્ટ પાણી મા નહીં ધોવા નુ. પાણી
હા એ સાચું છે. તમારે સાસું સાચું કે છે. ધીમે પાણી થી કામ થતું હોય તો જો એકદમ ફાસ્ટ પાણી કેમ ચાલુ કરવાનું પછી. ચાલો તો હવે છે. હું પણ હવે ફોન મૂકું મારે પણ સમય થઈ જશે અને મારું પાણી જતું રહેેશે પછી મારું બધું કામ અટકાય જશે.
હા. સાચી વાત ભાઈ પાણી પછી જતું રહેશે હુ
હા, ચાલો આપડે. મળીએ પછી વાત કરીએ હેને હા.